નમસ્કાર
નમસ્કાર અવાજ સંભળાય છે મારો હા આજે એવું છે ને તમારી સાથે મુસાફરી પર એક સરસ વિષય કયો વાત કરવા માંગુ છું
ઓ સરસ
હમ નમસ્કાર કેમ છો આજે શું કરી રહ્યા છો
હું મજામાં છું હું તો મારા જુના મુસાફરી ના ફોટો જોઈ રહી છું તમે કેમ છો
હું પણ મજામાં ફોટા જોઈને તો ઘણી યાદો તાજી થઈ ગઈ હશે ને
હા બિલકુલ મુસાફરી એવી વધારેક સફર કંઈક નવી જ વાત શીખવાડી જાય છે
જે વાત તમને મુસાફરી કરવી ગમે છે
ખુબ જ ગમે છે નવી જગ્યા જોવી નવા લોકો મળવા અને ત્યાંની સંસ્કૃતિ જાણવી મને ખુબ ગમે છે
તમારી સૌથી યાદગાર મુસાફરી કઈ હતી
હમ એક વાર હું પહાડી વિસ્તારમાં ગઈ હતી સવારનું ઠંડુ વાતાવરણ અને સુંદર દ દ્રશ્યો આજે પણ મને બહુ જ
વાહ પહાડોની વાત જ અલગ હોય છે મને પણ પ્રકૃતિ વચ્ચે ફરવું ગમે છે
ઓ તમને સમુદ્ર ગમે છે કે પહાડ
પર જો પસંદગી કરવી હોય તો હું પહાડ જ પસંદ કરું
કેમ એનું શું કારણ
કારણથી ત્યાં શાંતિ હોય છે શહેરની ભીડ બાડ થી દૂર રહેવા માટે
ઓ સરસ હું પણ એઈ વાત સાથે સહમત છું મુસાફરીથી પણ મન તાજુ થઈ જાય છે
તમે મુસાફરી પહેલા આયોજન કરો છો કે અચાનક નીકળી જાવ
થોડી યોજના જરૂરી હોય છે પણ ઘણી વાર અચાનક કરેલી સફર પણ મજા આવે છે
કોઈ રમૂજી ઘટના બની હોય મુસાફરી દરમિયાન
ઓ રાઈટ એક વાર હું ખોટી બસ માં બેસી ગઈ હતી અને બીજી જગ્યાએ પહોંચી ગઈ હતી.
અરે વાહ પછી શું થયું?
પછી મને ત્યાના લોકોએ મદદ કરી અને સાચો રસ્તો બતાવ્યો.
ઓ આવા અનુભવ પણ મુસાફરીને ખાસ બનાવે છે.
બિલકુલ સાચી વાત મુસાફરીમાં લોકોની દયાળુતા પણ જોવા મળી છે.
તમને ટ્રેનમાં સફર ગમે છે કે વિમાનમાં?
મને ટ્રેનમાં બહારના દ્રશ્યો જોવાની અલગ જ મજા છે.
મને પણ ટ્રેનની મુસાફરી ગણી ગમે છે.
મુસાફરી દરમિયાન તમને શું કરવું ગમે છે?
ફોટા પાડવાનું ગમે છે, સ્થાનિક ભોજન ચાખવાનું ગમે છે. અને લોકો સાથે વાત કરવી પસંદ કરું છું.
ઓ અને સ્થાનિક ભોજન તો દરેક સફર નો મહત્વપૂર્ણ ભાગ છે.
હા કોઈ ખાસ ભોજન યાદ છે?
હા એક વાર ગમમાં ગરમ રોટલા અને શાક ખાધું હતું, ખુબ જ સ્વાદિષ્ટ હતું.
ક્યારેક સાદું ભોજન પણ હોટલ કરતાં વધારે સારું લાગે છે.
બિલકુલ, સાચી વાત કહી તમે પ્રેમથી આપેલું ભોજન વધારે સ્વાદિષ્ટ લાગે છે.
મુસાફરીથી તમને શું શીખવા મળે છે?
ઉમ ધીરજ, સમય નું મહત્વ અને વિવિધતા નો આધાર કરવો.
સુંદર વિચાર. મને લાગે છે કે મુસાફરી એક જીવતી શાળા જેવી છે.
ખુબ સરસ કહ્યું દરેક જગ્યા એક નવી પુસ્તક જેવી લાગે છે.
ભવિષ્યમાં કઈ જગ્યા પર જવાની ઈચ્છા છે?
હ હું ઐતિહાસિક સ્થળો અને પ્રાકૃતિક સુંદરતા વાળી જગ્યા જગ્યા જોવા ઈચ્છું છું.
મને પણ આવા સ્થળોમાં ઘણો રસ છે.
ચાલો આજે મુસાફરી વિશે વાત કરીએ પણ સફર જેવી મજા આવી ગઈ.
તમે મુસાફરી માટે સામાન કેટલા દિવસ પહેલા તૈયાર કરો છો?
હું તો એક જ દિવસ પેલા તૈયારી કરું છું પણ યાદી જરૂર બનાવું છું.
હા યાદી બનાવવી સારી વાત છે, નહીતર કોઈ વસ્તુ ભૂલી જવાય.
સાચી વાત છે, હા ખાસ કરીને ચાર્જર, દવા અને જરૂરી કાગળ ડો.
મુસાફરીમાં સમય વધારે ફોટા પાડવાનું પસંદ કરો છો કે વિડિઓ?
હા બંને પણ ફોટા જોવાથી દો તરત તાજી થઈ જાય છે.
સાચી વાત, એક ફોટો ઘણી વાર કહી જાય છે.
અને તમને સૌથી સુંદર દ્રશ્ય ક્યારે જોવા મળ્યું?
એક વાર સવારે પહાડ ઉપરથી વાદળોનું દ્રશ્ય જોયું હતું, અદ્ભુત લાગ્યું.
ઓ વાહ એવી પણો જીવન ભર યાદ રે
તમે મુસાફરી દરમિયાન ખરીદી કરો છો?
હમ્મ હા પણ મોટી ખરીદી કરતા નાની યાદગીરીની વસ્તુ લેવી પસંદ કરું છું,
મને પણ સ્થાનિક હસ્તકલા વસ્તુઓ લેવી ગમે છે,
ઓ તેમાં ત્યાંની સંસ્કૃતિનો સ્પર્શ હોય છે,
તમને ગામની મુસાફરી ગમે છે કે શહેરથી?
મને તો ગામની જ ગમે છે મુસાફરી ત્યાંની સરળતા અને શાંતિ મને બહુ ગમે છે,
હા, બરાબર ગામમાં લોકો પણ વધારે મિત્ર ભાવ વાળા હોય છે,
અને ત્યાંનું ભોજન પણ ખુબ સ્વાદિષ્ટ હોય છે,
મુસાફરીમાં તમે નવા મિત્રો બનાવો છો?
હા ઘણી વાર ક્યારેક થોડી મિનિટની વાત પણ સારી યાદ બની જાય છે,
સાચી વાત લોકો સાથેનો સંબંધ સફરને ખાસ બનાવે છે,
અને તમને સૌથી લાંબી મુસાફરી કેટલી હતી?
લગભગ બે દિવસ ટ્રેન યાત્રા હતી,
ઓહ બે દિવસ પછી સમય તમે કેવી રીતના પસાર કર્યો?
વાંચન વાચીત અને બહારના દ્રશ્યો જોવામાં.
ઓ પછી ટ્રેનમાં બદલાતા દ્રશ્યો જોવાની મજા જ કંઈક અલગ છે.
હા, દરેક સ્ટેશન એક નવી કહાની જેવું લાગે છે.
સાચી વાત અને મુસાફરીમાં તમે સ્થાનિક ભોજન અજમાવો છો?
જરૂર મને લાગે છે, કે એ જગ્યા સમજવા માટે ત્યાંનું ભોજન પણ જરૂરી છે,
હા, એ સાચી વાત ક હું પણ એવું જ માનું છું,
તમને ક્યારેય મુસાફરીમાં મુશ્કેલી આવી છે?
હમ્મ હા એક વાર ગણો ધુમ્મસ હતો અને રસ્તો સ્પષ્ટ દેખાતો ન હતું,
પછી તમને શું કર્યું?
અ પછી મેં ધીમે ધીમે આગળ વધ્યા મેં અને પછી અમે સાવચેતી રાખી,
મુસાફરીમાં સુરક્ષા પણ એટલી જ જરૂરી છે,
બિલકુલ સાચી વાત આનંદ સાથે જવાબદારી પણ જરૂરી છે.
વરી ગમે છે,
હા, રોજ વરસાદ હળવો હોય તો ખુબ જ ગમે
વરસાદમાં પ્રકૃતિ વધારે સુંદર લાગે છે,
સાચી વાત અને માટીની સુગંધ મનને પ્રસન્ન કરી દે છે,
તમે ભવિષ્યમાં કઈ જગ્યા જોવા ઈચ્છો છો?
હમ્મ મને એવી જગ્યા જોવી છે જ્યાં પ્રકૃતિ અને ઇતિહાસ બંને હોય.
બહુ સરસ પસંદગી છે,
મુસાફરી ફક્ત ફરવા માટે નથી પણ શીખવા માટે પણ છે.
હા, દરેક સફર એક નવો અનુભવ આપે છે.
અને દરેક અનુભવ જીવનને વધારે સમૃદ્ધ બનાવે છે,
આજની આ વાતચીત મને ઘણું નવું વિચારવા મળ્યું મને અ મુસાફરીમાં સુરક્ષા પણ કેટલી જ જરૂરી છે ને
સાચી વાત છે તમે તમને વરસાદમાં જ જવાનું ગમે છે.
હા ને વરસાદમાં તો ગમે ને હળવો વર વરસાદ હોય તો ગમે ખૂબ હોય તો ના ગમે
અને સવારે ગરમ ગરમ ભજીયા અને ગાંઠયા
હા
અને મજા આવે.
એ તો ગમે છે ને એ તો આપડી પસંદગી ન ભોજન કવાય મુસાફરીમાં તમને સ્થાનિક ભોજન અપનાવો છો.
હાું બધઉ છું ને
જરૂર મને લાગે છે કે જગ્યા સમજાય માટે ત્યાંનું ભોજન પણ જરૂરી છે. પણ એવું જ માનું છું તમને ક્યારેય મુસા ફરી એમાં મુશ્કેલી આવી છે હા એક વાર ઘણો ધુમ્મસ હતો. અને રસ્તો સ્પષ્ટ દેખાતો નહતો પછી તમે શું કર્યું પછી અમે લોકોએ ધીરે ધીરે ગાડી આગળ વધે રી
ઓ
હા બદલા રે હે
સાચી વાત છે.
સારું
વાંધો ની ફરી આ વિશે પણ આપણે જરૂર વાત કરીશુંશ
વાતો તો ચાલતી રહેશે.
સાચી વાત છે ફરી આપણેે વાત કરીશું.
ઓકે
ખભાર